હેલો હા બોલો મજામાં તમે કેમ છો?
મેં પણ મજામાં આપડું આજનું ટૉપિક શું છે.
મોબાઈલો ઉપર
હો તમારું શું કેવાનું છે મોબાઈલ લાભકારી છે કે નુકસાનકારી
નુકસાનકારી છે.
લાભકારી તો છે જ ને આજ આજના ટેકનોલોજીક દુનિયામાં.
હા એટલું નથી પન સાઠ ટકા નુકસાનકારી છે.
કેવી રીતે?
એ નાના છોકરાને આવેજી ચેપમાં આવી ગયો છે એટલે.
શું?
નાના છોકરા નાના છોકરોને હવેધી ચશ્મો લાગી ગયો છે.
હમ.
તો એના માટે
પણ આજના કાલે તો મોબાઈલ વગર કશું કામ થાય જ નઈ.
હ ઇ બિ પન બરાબર બોલે છે એ કવેરી છે એ બધું મોબાઈલ થી જ થાય છે.
હમ. આજે આપડે દુનિયાના કોઈ પણ કોણામાં હોય તો એક ફોન કોલ કરીને લોકોનથી વાત કરી શકી છે.
હા એ બી બરોબર બોલે છે તમે પન ફોન નથી.
હમ.
એ બટન વાલા ફોનથી બી બોલી શકો છે. હલો. એ બટન વાલા ફોનથી પન
શું?
એ બટન વાલા ફોનથી પણ બોલી શકો છો તમે.
હા પર બટન વાલા ફોન તો ફક્ત ફોન કરવા માટે જ ઉપયોગી છે. અત્યારના ટેકનોલોજીકલ દુનિયામાં તો આ પડે બધું કામ આપણું ફોનથી જ થાય છે. હમ.
બરોબર બોલો છો તમે.
આપડે ઘર બેસેલા આપડા કોઈ મિત્ર હોય કે આપણું પરિવારજનક હોય કે સગા વાળા કોઈ પણ હોય તો આપડે એને મેસેજ કરી શકીએ છીએ એનાથી વિડીયો કોલ ઉપર વાત કરી શકી છું. જેમ કે પેલાના જમાનામાં ફોન નઇ હતું કે મોબાઈલ વાલું ફોન હતું તો એના ઉપર લોગો લોકોને એક એક મઇના બે બે મઇના ઈંતજાર કરવું પડતું તું કે મેસેજ નાં અ પોસ્ટ કર્યું છે તો એનું રિપ્લાય ક્યારે આવશે ક્યારે જશે અને એનો ખર્ચો બધુ અત્યારે તો જસ્ટ ઇન સેકન્ડ થઈ જાય છે.
બરોબર બોલે છે તમે પન એટલું નહી કામ તું. બ ઇસ છોકરા મોબાઈલ પર ફોકસ કરે છે.
એ તો આપડા ઉપર હોવું જોઈએ કે આપડે ફોન કેવી રીતે વાપર વાપરવાનું છે.
એવું
હમ. હા તમે જોઈ લો તો તમે બેસેલા બેસેલા ક્યાંક નો પણ ન્યૂઝ હોય કે લાઈવ વિડીયો હોય કે તમે કોઈ પણ જરૂરનીસ વસ્તુ જોયું છે કે તમે કશુંક નહીં આવડતું હોય એ તમે મોબાઈલ ઉ પર શીખી શકો છો.
ઓહો
હમ. હમ કેટલાક લોકો તો તમારા જેવા પૈસા પણ કમાય છે મોબાઈલ ઉપરથી વર્ક ફ્રોમ હોમ કરીને. હમ. હમ.
તમે બી તો કમાવો જ છો ને.
તો અમારા તમારા જેવા.
એ જ છે ને.
તો એમાં આપડુ ફોન નુકસાનકારી કેવી રીતે બને.
ના એ તો નુકસાન છે કારણ કે છે ને અમાર તો એ નોનો મારો કઝિન છે એને એમને તો ચશ્મો લાગી ગ્યો છે હવેથી બધું એ તો મોબાઈલ ભી નહી જોતો દરેક ચશ્મો લાગી ગ્યો છે એમને.
તો એ મોબાઈલ ના કારણે નહી હોય ને. મોબાઈલ નહી જોતો હોય તો હમ.
અને
ડ્રોક્ટ ડ્રોક્ટરે કીધું હોય કે એમને સ્ક્રીન જ નહી જોવા મળે ટીવી ની પણને સ્ક્રીન જોય છે. સ્ક્રીન જોવાળાની.
હ કેમ કે એમાં હાર્મફુલ અ રેઝ નીકળે છે ને તો એ આપડ આપ પડા કોન્ટ્રાક્ટ છે ને આંખોમાં એને ડેમેજ કરે છે.
રે છે ત મે આખુંમાં એ એ કરે છે.
હમ તો આપડે આપડું સ્ક્રીન ટાઈમનું થોડુંક લિમિટ રાખવું જોઈએ.
તમારો સ્ક્રીન ટાઈમ હુ રેહ છે.
મારુસ મારુ સ્ક્રીન ટાઈમ ત્રણ થી ચાર કલાક હોય છે.
હા મારુ તિ ચાર તો પાંચ કલાક હોય છે.
હમ સારું.
એજ છે ને સ્ક્રીન ટાઈમ કમી જોઈએ આજના જમાનામાં.
હમ આપડે આપડા ફોન ઉપરથી ક્યાક નો એ ન્યૂઝ જોઈ શકીએ છીએ. આપડે ક્યાંક જવું છે તો જીપીએસ સિગ્નલ થી આપડે અ કોઈક રસ્તા જોઈશ શકે છે, લોકેશન શેર કરી શકે છે કે અમે અહીંયા છે. કોઈક એમ્બુલેન્સ, પુલીસ કોઈને પણ બોલાવવું છે તો જસ્ટ ઇન સેકન્ડ આપડે કોલ કરી દઈ શક શકીએ. દોસ્ત તો થી વાતો કરવું છે કે કોઈક અસાઈમેન્ટ પૂરું કરવું છે સ્ટુડન્ટ અ સ્નેહ તો એના ઉપરથી જ કરી શકાય ને ઈઝીલી મે તો મારા એક્ઝામ માટે પન હું ફોનનું યુઝ કરું છું.
ચિટિંગ કરવા માટે.
ભણવા માટે હમ. નહીં, મેં તમારા જેવા નથી ને.
હું ચિટિંગ કરે છે.
મને હું ખબર.
હમે, તો હમે તો ચિટીગ ન ચાલતી અમાર તો.
હમ. તમારું ફોન કેવી રીતે તમે નુકસાનકારક છે, થોડુંક મને જણાવી શકો છો.
તો અમારો ફોન મેં તો ના પાડતો તો, મારા પપ્પાને ફોન લ્યા, પણ એમને લઈ દીધો છે. કે બધા છોકરા પાસે છે, તો હું તારા પાસે કેમ નહીં લઈ દેને. મેં કીધું, ના મને નહી જોઈએ. ના મેં કીધું એમને, કીધું ના મને નહી લેવું છે, મને સેવિંગમાં નાખી દું. એટલા પૈસા
હમ.
અને ના જ પાડતા હતા, ના લઈ લે, સેવમાં તને બીજા લઈ મૂક એવું કહેતા. એનુ.
ટોપિક ઉપર. તમારી જે ટોપિક હતું ને, એ ડિસએડવાન્ટેજ નું હતું, તો તમે ડિસએડવાન્ટેજ ઉપર જ બોલ્યા.
બોલો.
તમે બોલો હવે, મારું ડિસએડવાન્ટેજ કેવી રીતે મેં મારું અ મારું એડવાન્ટેજ ગણા આવ્યું તમે.
અમારે તો એ ફોન નહીં જોવાના, જોવા જતા, અમારે તો એ છોકરામાં
એ પણ આપણા પેરેન્ટ્સ આપણા હારા માટે જ કે છે ને.
હા, એ.
હવે તમે ટેકનોલોજીકલ દુનિયામાં જુઓ તો, હવે તમારું ડિજિટલ થઈ ગયું છે, તો બધું તમારે તમારી સાથે કેરી નહી કરવાનું પડે કે. અમારું આધાર કાર્ડ હોય, ડ્રાઈવિંગ લાઈસન્સ હોય કે, કોઈ પણ તમારું ડોક્યુમેન્ટ હોય, એ તમે મોબાઈલમાં મૂકી શકો છો, ડિજીિલોકરમાં તો એ તમે આસાની થાય છે.
મારો કંઈ ડોક્યુમેન્ટ મોબાઈલમાં જ છે.
હમ.
વચને. કોઈ કઈ જગ પ પરે મોબાઈલ ભી કામ આવે છેેને, કોઈ-કોઈ જગ પર મા મોબાઈલ ભી ન કામ આવે છે. તો બરાબર છે ને.
હા, નેટવર્ક ચલ નેટવર્ક નહીં રહે તો, ક્યારેક થોડુંક મુશ્કેલી થાય છે. પણ આપ
હ, તે જ ને. નેટવર્ક જ નહીં રહેતો હોય, તો બહુ ગુસ્સા આવે છે.
હેલો.
તમે હા, તમે તમારું ફોટો કેપ્ચર પણ કરી શકો છો, એઝ અ મેમોરી પેહલા ના જમાનામાં. ફોટો કેપ્ચર કરવા માટે લોકો કેમેરા માંથી નીકળીને પ્રિન્ટ રાખતા હતા અને પેલું પ્રિન્ટ. બગડી જાય તો તમારું ફ ફોટો. કઈ કામ નુ નહી હવે તો તમે સેવ કરીને રાખી શકો છો. તમારા ગેલેરીમાં વર્ષો વષ સુધી. હમ.
મોબાઈલ જોવાનું કામ નથી છે.
શું.
બહુ બધો મોબાઈલ જોવાનો બી નથી કોમનું છે. કારણ કે આપણી, શરીર ની માટે હાનિકારક છે. આપણી આપણી પાસે મોબાઈલ આવી જાય ને તું, આપડણે રાત્ર રાધે રાધે એક એક બે બે લૂગી વાજે લુંગી. રીલસ સ્ક્રોલ સ્ક્રોલ કર છો.
એ વાત તો તમારી સાચી છે. પણ એ તમને તમારું ઉપર કંટ્રોલ હોવું જોઈએ કે તમે કેટલું વાપરવું છે. ને, તમારું ફોન કેવી રીતે વાપરવું જોઈએ.
ના બહુ સમય વાપરે છે. પણ તરીબી એ આવે જોબી રીખામ. છે. ને તો હવે સ્ક્રીન રીલ જોવા જોવાનો ટાઈમ નીકળી જાય છે. બધા, હવે મેં રીલ જોતો હતો ક્યારે સવારે ચાર વાગી ગયા મને ખબર નથી. એક વાગ્યા નો જોતો હતો મેં રીલ, પણ ખબર નથી ક્યારે ચાર વા
હમ.
જે છે ને એના માટે વધુ નહીં ગણવાનું.
તો આપણા આપણે આપણા ફોનમાં એવા એપ ડાઉનલોડ જ નહી કરવાનું જેનાથી આપણે. નુકસાન થાય આપણે આપણું એ બધું એપ, રાખવાનું જેનાથી આપડે સારું થાય.
નાને એટલું તેટલું બી જરૂરી છે. ને કારણ કે ભાઈબધ. તું ક છે. નહી તો કશું નહી ચાલતે એવું બોલા છે.
હમ હમ હમ કાય પણ કહો પણ અ આ આજના જમાનામાં ફોન વગર તો ચાલે જ નહીં. ને ફોન આપણું સાથે જ કેવાય છે.
ઓકે એટલે તમારો ફોન સાથી છે તમારો,
હા મારો તો સાથી છે.
બ.
મે ક્યાંક પણ મે ક્યાંક પણ રહું મારા ફોન મારા સાથે જ રહે. અને મારે બહુ મહત્વપૂર્ણ કામ પણ આનાથી જ થાય છે.
ઓકે ઓકે, ચાલશે ટાઈમ પતી ગયો છે.